હલો.
હ, કઈ પાસે દિવસો
હા, અમે બહાર આવ્યા જ ફરવા.
એ એવું છે.
હ, તમે કઈ બાજુ? આરામ, આરામ.
એવું, અમે અત્યારે તો ઘરે છે. પાલેડી વાડી આવ્યો જ.
એમ.
હા.
હ, ઘણ ઘણો દીખા
હ, ના, બીએસસી ચાલુ છે, તો હું કે, હમણા કઈ કોલેજ માં નહોતું ત્યારે. તો મારો ઘરે આવ્યો છે.
એમ.
હા.
બરાબર.
મે કંઈ બાજુ ફરવા?
થોડું ભૂખે બગીચા બાજુ આવ્યા હતા.
એ એવું છે. અમે તો અહીં વાડીએ છીએ. અત્યારે તો વરસાદ જેવું. તમારે વરસાદ છે?
હા, મારા ગાડી પલા આવ, છોડીયા કઈ
એમ છે.
હમ.
અમારે અહીંયા અવાર માં હતો. અત્યારે તો કંઈ નથી. વાડી તો બધા ભેગા થઈ
હા, હા.
જે હું ભલેે બાકી. હે.
ઘટના બધા વા એ જ છે.
હા, બધા વાડી જ. વાવાનું બાકી હતું ને, ખેતરમાં.
હા, હા.
એ વાયદ છે ને, હવે.
એવું છે.
હા, બીજું બધું તો બાકીના બે-ત્રણ ખેતર ઋતુમાં માંડવી વાવવાની હોય જઈને એમાં વાવાનો તો થોડોક વરસાદ થયો તમે કેવાય દે
વરસાદ પડી
હા, વરસાદ થઈ ગયો સારો. આજે અવાર આપ જેવું હતું ને, અવાર અટાણે હવે વાય દઈએ.
એવું છે, આખ માંડવીસ છે.
હા, બીજા ત્રણ-ત્રણ ખેતર બીજા છે, ને એમાં બાખામાં મેવીશ છે, ને આમાં એક લોકો પાસે
એવું છે.
હા.
હમ્મ, હમ્મ.
એમાં એવું હતું કે મેં માંડવી કરવી હતી, પણ ઓલી માંડવીમાં છે ને બધા હુ ને બધું બળી બો જતી દીધું એકમાં કપાસ નાખીએ.
હા.
એ પેલા પાણી વાળી
એવું છે.
હા.
બોલો, બોલો બાકી હું હાલ?
હારા મારું હા અટાણના બો દિનનું લેક્સરને બધું હાલતું હતું બે-ત્રણ દિવ સાહેબોને કામ હોય બે થી ત્રણ રજા આપી, બે-ત્રણથી કોઈ આવતા ન હોય તો એ ઘેર હોય બધા.
એમ છે, બાકી તો હું કોલેજ જ જવાનું જઈએ?
હા, હા આવ કોલેજ છે જવાનું બાકી તો
પ્રેક્ટિકલ પૂરા
ના, પ્રટેક્ટિકલ અમારું ચાલુ જ નથી કર્યા અત્યારે.
છેવ અમેતો તો અમુકમુ તો પતી ગયા.
હા, અમે અવે પી. જી. એ રહીયેને એક બાજુનો દોસ્તાર બી. કોમ. કોલેજ તો, એને પૂરા થઈ ગયા પ્રેકટીકલ.
એ તો બા ઉ દિન કોલેજ અગાડ હશે ને.
હા, બો દિવસથી સીધે કોલેજ થાય ને જાયે બાજુ
હમ.
ને પૂરા થઈ જાય પ્રેક્ટિકલ. હા, અમારે હજી ચાલુ જ નથી છે.
બો મસ્ત કોલેજ છે.
નહી, બો દીન કોલેજ કોમર્સ કોલેજ નથી, ખાલી આર્ટસની ને સાયન્સની છે.
એવું છે, હા, હા.
હા, આપણે સીધે સીધા જાઈએ ને
હા હા.
પેલા આર્ટ્સની મળે ને પછી ઓલાની મળે આપણેે કાંઈજ નહિ ક્રોસમાં રહીએને
હા, હા.
ગ્રાઉન્ડ એક, કેમ્પસ એક જ છે.
એવું કોલેજ અલગ-અલગ છે એમને?
હા, હા.
ત્યાં ઑફ લાઈન એડમિશન મળી જાય કે જી સી એ એસ ઉપરથી જ લેવા પડે.
જિ કા સનું પતિ જાય ને પછી ઓફલાઈન આપે તો આપે નક્કી ન હોય જિ કા સમાં વધારે ભરાઈ ગયા હોય ને તો ઓફલાઈન નહિ આપતા. જી કા સમાં ઓછા હોય ને તો આપી દેય ઓફલાઈન.
હહ ઈ હેને આઈએફ વાળો પેલા હેને મારો ભાઈબંધ એમ કહ્યું તું.
હા
મેં બીજા રાઉન્ડમાં કામ કર્યું તું તો એને એડમિશન નળ્યું નતું.
હા
પછી અ પીછું કે વાલાવો. ફેડ મળી જાય.
હા.
એ ઓપનને ના પેડી ઓપ્શન.
એટલે ઈ એમજ ના પાડે કેમ કે રાઉન્ડ બધા પતી જાય ને પા છ હાત રાઉન્ડ હોય ને વિકાસના
હમ હહ હહ
ઈ પતિ જાયને પછી જો છોકરા ઓસા હોય ને તો લે સિવાય એમ છે. વધારે છોકરા હોય ને તો ના પાડ દે છે એમ કહી દઈશ કે જગ્યા નથ ફૂલ થઈ ગયું છ. પસ જો આમ લેવું જ હોય ને તો ટ્રાન્સફર કરવાના થાય આ આ વરહે ખાલી એક ગમે ના લઈ લેવાય. ને પછી બીજા વરહે ટ્રાન્સફર કરવાનું થાય.